સલામ
સલામવાલેકુમ ભાઈ તમે કેમ છો મજા મજામાં છો, ને ઘરે
હા, ભાઈ બસ મજામાં તમે કેમ છો શું કઈ રહ્યા છો હમણા
કઈ ની હાલમાં તો હુ ઘરે બેહી રેલો છુ, જીક વરસાદનુ વાતાવરણ છે, એટલે ઘરે જી બેહો બેસી રે છે, કારણ કે આપણે વરસાદમાં જો ભીનાયે તો પછી આપણને જે એક માટો પણ બોરાય છે ને પછી આપ તાવ છે અદ્રશ્ય પૂરી બીમાર થઈ જાય છે. એટલે ઘરના પણ હમણા નથી મોકલયા અને આપણે વરસાદના સિઝનમાં ઘરે બેસીએ એટલે કે તો કોઈ કોઈ કામ હોય તો જવું પડે પરંતુ જે મોસ્ટલી આજે વરસાદનું બધું પાણી હોય છે તે આપણે મા ઠાપડ જો વધારે પડે પછી આપણને તાવ કે પછી શરદી થવાની શક્યતા વધી જાય છે. એટલે વરસાદની ઋતુમાં આપણે મોસ્ટલી આપડે ઘરે બેસીએ તે સારું છે કારણ કે હમણાં તો મારું પ્રદર્શન ચાલી રહ્યું છે. એટલે મારે બો ઘરે બારનુ એવું કામ નથી કેને ઘરે હુ શાંતિથી બેસી રહુ છુ. પરંતુ આપણને ઘરે બેસે તો પણ અમે વાતાવરણના કારણે આપ મગજ પણ માથું પણ દુઃખે છે કારણ કે વાતાવરણ એટલું બધરે બદલાઈ રહે છે હમણાં પણ એટલું બધું વરસાદનું વાતાવરણ થઈ ગયુ છેને, આખું વાદળ કાળુ કાળુ થઈ ગયુ છેને, આતો હમણાં તો સાંજ પડી જાય અને તેવું બધું વાતાવરણ થેઈ ગયું છે એટલે એના કારણે પણ આપણું માથુને એવું દુખે છે. શુ તમારા તમે જ્યા શહેરમાં રહો છો, ત્યાં કેવું વાતાવરણ ચાલી રહ્યુ છે.
હ, ભાઈ તમે કીધું તેવું જ વાતાવરણ છે જે હમણાં વરસાદની સિઝન છે. તો ગમે ત્યારે વરસાદ પડી જાય છે જેથી કરીને લોકો ભીનાઈ જાય છે. કારણ કે જયારે વાતાવરણ ખુલ્લું હોય છે તો ત્યારે લોકો છત્રીને રેન્કોટ જેવુ સાધનનો ઉપયોગ નથી કરતા અને નથી લઈ જ તો તો એમ જ જાય છે અને જ્યારે વરસાદ પડી જાય છે તો લોકો ભીંજાઈ જાય છે. અને પછી એ લોકોને તાવ છે તમે કીધું તેમ માથું દુખે અને ખાસી, શરદી જેવી બીમારી થાય છે. તો પછી તે લોકો ડોક્ટર પાછી દવાખાને જાય છે અને પછી ઈલાજ કરે છે. કેટલાક લોકો ઘળેલુ નુસ્ખા પણ કરે છે. પણ મારું તો એજ કેવાનું છે કે અમરે તમને ખબર છે કે ચોમાસાની સિઝન ચાલી રહી છે. તો આપણે જે રેન્કોટ છે, છત્રી છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ગઈકાલે જ મારી સાથે બન્યું હતું કે, મેં જરાક થોડીક વાર ઘરના બાર નીકળ્યો હતો અને અચાનક જળસાદ આવી ગયો હતો. તો મે જરાક વારમાં જ ભીંજાઈ ગયો હતો. તો આપણે જરાક એવું લાગે તો પણ આપણે રેન્કોટ પેરીને જ હંમેશા બહાર નીકળવું જોઈએ. અને વરસાદના કારણે તમને ખબર જ છે કે બો પાણી આવે છે અને લોકો ગંદકી કે લી કરે છે તો આ ગંદકીના કારણે જે પ્લાસ્ટિક અને એવું વસ્તુ હોય છે. જેના કારણે જે ગટર અને એવું હોય છે તે પુરાઈ જાય છે અને જે વરસાદ ન પાણી જે ગંદુ પાણી આવતું હોય છે. ગટર માં જવાના બદલે બહાર ઉભરાઈ આવે છે અને આમતેમ જાય છે, અને તમને ખબર જ છે કે કેટલાક લોકોના ઘર છે ને તે જમીન માં નીચેમ મતલબ ઉતરી ગયા હોય છે. તો તેમાં પછી વરસાદનું પાણી છે ગટરનું પાણી છે એ બધું અંદર જાયા કરે છે અને ઘણી બધી ગંદકી કરે છે અને પ્રદુષણ કરે છે, તો પછી લોકો ત્યાં તો બીમાર પડવાના જ ને કારણ કે ત્યાં નાના છોકરાઓ પણ હોય છે અને વૃદ્ધો પણ હોય છે. તો તે લોકોને તો બ બીમારીઓ તરત જ લાગી જાય છે. તો સરકારારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પણ સરકાર સાથે લોકોએ પણ ધ્યાન રાખવું જ જોઈએ. કે કચરો હંમેા કચરા પેટી માં જ નાખવો જોઈએ આમ તેમ નાખ શું તો છેલા પ્રોબ્લેમ તો આપણાને જ થશે. અને જે તમને કીધું કે પાણી આમ ટાઈમ બહાર નીકળ્યા આવે તો ત્યાં તમને ખબર જ છે કે લીલ જામી જાય છે. પછી ત્યાં પછી અમુક જંતુઓ ઉદ્ભવ થાય છે જેમ કે મચ્છર છે એ બધું જંતુઓનો ઉદભવ થાય છે અને તેના દ્વારાણે આપણને એ લોકો કેટલીક બીમારી જેમ કે ડેન્ગ્યુ છે મલેરિયા છે આ બધી બીમારી એ લોકો દ્વારા જ ઉત્પન્ન થાય છે અને તે પછી મનુષ્યોને લાગે છે. તો આપણે બધી વસ્તુની કાળજી લેવી જોઈએ. અને ગ્રહ નુસ્ખા છે જેમ કે કાળા છે પછી મીઠું વાળું પાણી છે ગરમ પાણી છે એવું જ પીવું જોઈએ કારણ કે ચોમાસામાં તો પાણી પણ ગંદુ હોય છે. તો જેથી કરીને ઉકાળી અથવા આરો પ્લાન્ટનું જ પાણી પીવું જોઈએ, તમે કયું પાણી પીવ છો?
હા અમારા ઘરે તો મોસ્ટલી જે બોરનું પાડી હોય છે અમારે ગામણામાં રહીએ છેએ. એટલે અમારા ગામડામાં ઘણા બધા ઘરે જે બોર ની સુવિધા હોય છે અને અમે એનું જ પાણી પીએ છીએ. અને અમે બહાર થી તો પાણી નથી પીય પણ અમારે જે બહારનું પાણી આવે છે. તે ખુબ સારું અને સ્વસ્થ આવે છે કારણ કે જે મોટર નાખેલી છે એથી શુદ્ધ કરીને બહાર આવે છે. એટલે અમે એ જ પાણી પીએ છીએ અમે બહારનું પાણી પીએ તો પછી માંડા પડી જાય. અથવા અમને શરદી કે એવું જુકામ થઈ જાય છે એટલે અમે બહારનું પાણી પણ નહીં પીએ જેમ એટલે કે પાણી બધા લોકો અ અમારા અમુક ગામડા પરિવાર છે તે લોકો પી છે અને એ લોકોને એટલે કે એ લોકો પેલેથી જે પાણી પીસે એ લોકો નેમ તેવું પડી ગયું પરંતુ અમે તો કોઈ વાર આવું બધું પીસ ર પાણી પીવા જાય તો પછી અમને શરદી, ઉધરસ કેતાાવ બૂર થઈ જાય છે કારણ કે ત વારણું ખબ છેાર આપુંરી રોગ પડી ઓછી થ એ લોકો પો શરીર સ નથી રાખતા કારણ કે આપણા શરીર ન સારું રાખવું જોઈએ આપું શરીર એટલું બધું પડી જાય છે કે આપણને એ બધી બીમારી સામે રે પરંતુ અમે તો ડોક્ટરની સલાહ પણ લઈ પડ્યો છે. એટલે મારે તો એજ કેવું છે કે બાા ઘણા બધા લોકો આ ઉપધું કરે એટલે ઘરેલુ ઉપચાર રીતે પણ સારું જ કહેવાય, પરંતુ જો ઘરે ઘર સારા થઈ ગયા તો, આપડે સારું કહેવાય, પરંતુ ડોક્ટરને સારા લઈએ તો, પછી આપડે વધારે બધું ખર્ચા કે પછી એ થઈ જાય, પરંતુ આપણે શરીર ને પેલા સારવ રાખવી જોઈએ. એટલે કે આપણને બધી બીબની નડવી જ ન જોઈ, કારણ કે આપણે. આપણું જે શરીરને એકદમ સક્ષમ રાખવું જોઈએ, અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. કારણ કે આપડે છે ને, કે પછી અન્ય હમણાં ઘણા બધા જે યુવા બાળકો છે. એ બહાર નુ ખુબ થાય છે, જેમ કે પાણીપુરી છે, પછી વડાપાવ છે. ઇડલી છે, સાંભર છે, ડોસા છે. તો ઘણું બધું પ્રકારનું બહારનું જે પાણી વાળું વસ્તુ બધું ખાય છે, અને જેને કારણે એ લોકો હમણાં આવી ઠંડી. માંડા પડે છે, કે ભ જે ચોમાસાની ઋતુ આવે છે, તેમાં બીમાર પડી જાય છે. એટલે મારે તો એ લોકોને એજ કેવું છે, કે ભાઈ તમને. યોગ્ય રીતે જે બહારનું ખવાનું એટલે આપણે તાળું જે કાર કે ચોમાસાના સિઝનમાં આપણે જેટલું ઘરનું ખાશું. એટલું આપણે માટે સારું છે, કારણ કે ચોમાસાની સીઝનમાંથી પાણી બધું પડતું હોય. પછી આ વાતાવરણના લીધે કે, પછી આમ ત્યાં આજુબાજુ જ હવામાં ભર્યા પડે. ગમે તેવા જીવ જંડુ ભેળતા હોય એ, આપ બધું કલોમાં પડી જાય ને, પછી આવું બહારનું આપણે ખાશું. તો પછી આપણને પેટ પણ સારું નહી રહેશે. આપણને એસડિટી કે, પછી ડડીહાઈડ્રેશન કે, પછી અન્ય પ્રકારની કોઈપણ બીમારી થઇ જાય છે, એમ. એટલે મારે એટલું જ કેવું છે કે, હવે જે ચોમાસાની સિઝન આવી રહી છે, તેને આપડે શરીર નું યોગ્ય સ્વાસ્થ્ય સારું રાખવું જોઈએ, કાર આપણે જે. સમસ્યા ના હોવી જોઈએ, અને આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા લોકો એવું કરે છે, કે જે સવારે દોડવા પણ નથી જતા. ચાલવા પણ નથી, અને કચોડ પણ. સવાર ઉઠી નહીં કરે, એમ એટલે ત્યારે બધું છોડી દે છે ને, પછી એ લોકોને. આ બધી ભરવાની બીમારી છે, એટલે કે એવું ને કે, આ બધા દરેક સિઝનમાં આપે તો યોગા છે કે પછી. આમ ઘરે આમ દોડવું જોઈએ, થોડી ઘણું પેલું કરવું જોઈએ કરવી એ ખુબ જરૂરી છે. તો આપણું શરીર સારું પ્રિફર રહેશે, અને આપડે સારું ફિટનેસ આપ જારી રાખશે શું તો, અમે હમણાં જે ચોમાસાની સિઝન ચાલી રહી છે. તેમાં તમે સવારમાં ઉઠીને યોગા કે પછી એવું બધું કરો છો પછી કે, પછી હમણા. નહી કરો છો.
હમ. હા, ભાઈ તમે કીધું યોગા ને બધું અવશ્ય કરવું જોઈએ, તો તે તો મને ટાઈમ નથી મળતો. પણ મેં ફ્રી ટાઈમમાં તે નોર્મલ કસર એવું કરું છું, જેમ કે. બુસઅપ છે, પુલપ્સ છે, આ બધું થોડુંક જીમની વર્કઆઉટ છે. પછી આમ જે એક્રસાઝ એ બધી છે, જે ઘરે કરું છું. કારણ કે એ કરવાથી પણ આપણા શરીર માં થોડક એનર્જી આવે છે અને સારું એવું આપણાને ફીલ થાય છે. એ મે હંમેશા સારો જ ખોરાક ખાઉં છું, જેમ કે સારા ફળ ફ્રૂટ છે. અને બધું જ ખાય છે, જેથી કરીને મારું સ્વાસ્થ્ય સારું જ રહે છે અને લોકો એ તો હમણાં ચોમાસાની સિઝન છે, તો એના બાળકો કેવું કે વરસાદમાં ભીંજાવાની જીત કરે તો, એ બધું જીત ન કરવું જોઈએ, કારણ કે ભીંજાઈ જાય. તો તરત જ પછી તાવ અને શરદી ખાંસી જેવી બીમારી છે, તરત તે નાના છોકરાઓને તો લાગી જાય છે. તો વાલી આ બધી ને, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ. અને બાળકોને હમણા ચોમાસામાં તો બને ને, સુધી ઘરનું જ કરવું જોઈએ. કારણ કે, ગમે તેવું પાણી નું હોય, કેમ ઈ તેવું તેલ એમાં યુઝ કરેલું હોય, તમને ખબર છે કે લોકો એકનો એક તેલ યુઝ કરે. તો નાના બાળકોને તો આપડે ઘરનું જ ખાવાનું, ખરવવું જોઈએ. અને આપણું સ્વાસ્થ્ય સારખમારે તમને ખબર જ છે કે, હમણાં તો યુવાનો કેવો તમને ખબર. કે સિગરેટ તમાબકુ પાન બ. પાન ગુટકા વગેરે, દારૂ એ બધું ન સેવન કરે છે, તો આ બધી વસ્તુ નુ સેવન ન કરવું જોઈએ, કારણ કે. સિગરેટ પીવાથી આપણા ફેફ જ ખરાબ થશે અને આપણાને જિંદગીની બૂમ પડશે. એ તમાકુ ખાવા તમને ખબર જ છે કેન્સર થાય છે. એ વસ્તુ પર લખેલું છે એ પ્રોડક્ટ પર. તો પણ લોકો ખાય છે કારણ કે લોકો એ વસ્તુથી ટેવાઈ ગયેલા છે. અને આપણા ભારત દેશમાં એ વસ્તુ ખુબ ઝડપી છે. તેમાં તો યુપી બિહારના લોકો તો ખૂબ ખાય છે. તો આપણા સરકાર જ આ વસ્તુઓ નો જો ઉપયોગ કરવાનું ઉત્પાદન કરવાનું બંધ કરશે. તો પછી લોકો આપોઆપ પોતાના સ્વાસ્થ્ય ને સારું રાખશે પણ સરકાર જ એનું કઈ પગલા જન્મ નથી લેતા. તો આ બધી વસ્તુને આપણે જ ધ્યાનમ લેવું જોઈએ હું દારૂ પણ ના પીવું જોઈએ દારૂ પીવાથી આપણેને જે નશો થાય છે તો તેના કારણે આપણને તો નુકસાન થાય જ છે તે અને વ્યક્તિને પણ નુકસાન થાય છે દાખલ તરીકે આપણે જો દારૂ પીને ગાડી ચલાવીએ તો આપણાથી કોઈ પ્રકાર કોઈ પણ પ્રકાર ન એક્સિડન્ટ થાય તો સામને વાળા વ્યક્તિનું પણ આમ જીવન જોખમમાં રહે છે. તો આપણે પોતાનું સ્વાસ્થ્યને પણ સારું રાખવું જોઈએ અને સામના આવલા વ્યક્તિનું પણ સ્વાસ્થ્ય સારું જ રાખવું જોઈએ. અને બને ત્યાં સુધી તો આપણે જે ખોરાક છે જે આપડો સરસ હોવો જોઈએ જેમ કે દૂધ છસ વગેરે આપણે જે આપણને પોષણ મળે તેવું જ વસ્તુઓ નો આપણે સેવન કરવો જોઈએ. બાકી તમારું શું કેવું છે તમે કેવા પ્રકારનો ખોરાક ખાવો છો.
હા ભાઈ અમે પણ એમ તો આમ તો મોસ્ટલી ઘરનું ખાય છે પરંતુ કોઈ વાર એવું બહાર નું થઈ જાય છે. જેમ કે એટલે કે વીકમાં એકવાર એવું બહારનું ખાવાનું થઈ જાય છે પરંતુ આપણે જેટલું તમે કીધું કે આપણે જેટલું ઘરનું જેમ કે ઘી છે દૂધ છે પહિ કેળા છે એ બધું નું આપણે ખાસશું તો આપણા શરીર માટે ખૂબ સારું કહેવાય. અને ગુણકારી પણ છે. કારણ કે આપણેે એ બધી વસ્તુ ખાવાથી આપણું સારું ફિટનેસ પણ બનશે. અને આપણે સારું બધું ગમે તે પ્રક્રિયા કરશો તો આપ આપણે રમત ગમત માં પણ આગળ વધીએ ફૂટબોલ છે ક્રિકેટ છે કે પછી વોલીબોલ છે આ બધી સ્પર્ધામાં આપણી ફિટનેસ સારી હોવી જો છે તો જ આપડે સારા પ્લેયર બની શકીએ ને સારું આપણે નામ કમાઈ શકીએ બાકી ફિટનેસ વગર જો આપણે એ બધી સ્પોર્ટમાં આપણે ભાગ લઈેશું તો નહીં કારણ કે આપડે થોડું ચાલીએ કે થોડું દોડએ તો આપ હાંફ ચડી જાય છે. એટલે આપણે ફિટનેસ નથી કે આપડે આટલું દોડીને એટલે આટલું થોડું દોડીને આપણી આવું હાફ આવી જાય ને પછી મતલો શું એમ. એટલે ઘણા બધા લોકોને એવું થાય છે ને ઘણા બધા ફીટ માણસ પણ આવું બધું દોડીને ફાઈ જાય છે પરંતુ એનો જે રોગ એ લોકોની ફિટનેસ છે એ ખબર નથી પડતી એમ કારણ કે હમણાંના બધા જે નાના નાના બાળકો છે પછી જે હમણાં યુવાનો છે એ લોકો હમણાં તે બહારનું બધું તળેલું વસ્તુ કે પછી આવવું બધું બરફાસ ફૂડ એવું બધું બહુ ખાય છે અને એ લોકો એ લોકોને અઠવાડિયામાં બે ત્રણ વાગ્યા પછી વીકમાં પાંચ છ વાગે બધું થાય છે જોર જે બધા ઘણા બધા બાળકો હોય છે. એ લોકોને આવું બધી વસ્તુ કે બધું આવું જે ફાસ્ટ ફૂડ છે. ચવા નાસ્તા બધા છે નમકીનમ એ લોકોને ખૂબા ખાવાનું જોઈએ છે અને એ લોકો રોજ ખાય છે અને એ લોકોની ફિટનેસ પણ સારી ના ને એવું બધું મે જાણવી પણ છે. એટલે હવે આપણે સારું કે આપડે જે શરીરની સ્વાસ્થ્ય સારું રાખવું જોઈએ. અને આગળ જતા આપણને કામ જ આવવાનું છે સારો ભાઈ તમે તમારા પરિવારને હમણાં જે ચોમાસાના સિઝન આવી રહી છે એટલે તમે પણ જે હમણા સ્વાસ્થ્ય સારું રાખવા માટે જે પણ બધી ખીચડી છે કે પછી તે આપણા શરીર માટે ખાવાલાયક વસ્તુ છે તમે ખાવો અને સારી રીતે તમારું ફિટનેસ અને સ્વાસ્થ્ય જાળવો.
હા ભાઈ સારું તમે પણ તમારા પરિવારને સર સ્વસ્થ રાખો અને તમે પણ સરીર સ્વસ્થ રાખો. ચાલો તો ભાઈ આપડે મળીયા.
હા સારું મળ્યું.